હા.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, શું ચાલી રહ્યું છે?
કુછ નહિ ચાલી રહ્યો છે. હું આજ છે, આપણે કારોબાર અને વ્યવસાય વિશે વાત કરીએ.
હા, હા, જરૂરથી આ તો બહુ સારો વિષય સરસ વિષય છે.
આપણને જો આપણું ગુજરાન ચલાવવા માટે કોઈ ને કોઈ વ્યાપાર, નોકરી, કે કારોબાર તો કરવો જ પડે છે. ત્યારે જ આપણે આપણું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છીએ,
સાચી વાત કહો છો તમે, ઓર વ વ્યવસાય થી લોકોને રોજગાર મળે છે, અને પરિવાર નું જીવન સ્તર ભી ઉછું થાય છે.
બિલકુલ સાચું કહો છો. તમે કે આપણે આપણે જીવન રોજગાર થી જ આપણું જે જીવન છે, એ સારું અને ઉચ્ચ રીતે આપણે જીવવા માટે આપણને કોઈને કોઈ રોજગાર વ્યવસાય જરૂર જોઈએ આપડા ઘરના ખર્ચા બધું ચલાવવા માટે આપણને એક નાણાકીય સહાય જોઈતી હોય છે. અને આપણે કોઈ પણ નવો વ્યવસાય ની શરૂઆત કરીએ, તો પણ આપણને નાણાકીય સહાય જોઈ તી હોય છે, કેટલા બધા વ્યાપારીઓ અમ નવું વ્યવસાય અ કે નયો રોજગાર માટે આપણું શહેર આપણું ગામ છોડીને, અ કેટલા બધા મોટા શહેરમાં જતા હોય છે, ત્યાં જઈને એ લોકો રહે છે એ વ્યવસાય કરે છે, પોતાના પરિવારથી દૂર રહે છે, મોટા શહેર અને સિટીમાં જવાનો એક જ અર્થ છે કે ત્યાં અ વધારે વસ્તી હોવાના કારણે વધારે અ શહેરી ઉપકરણો હોવાને કારણે ત્યાં વ્યવ સાય સારી રીતે ચાલે છે.
એકદમ સાચી વાત કહો છો તમે ઓ નાનો વ્યવસાય હોય કે મોટ ટો વ્યવસાય બધા સમાજને કંઈકને કઈક યોગદાન આપે છે, તમને ક્યા પ્રકારનો વ્યવસાય વિશે જાણનો જાણો છો
જો વ્યવસાય ભલે મોટો હોય કે નાનો હોય પણ આપણી આવક એમાં સારી હોવી જોઈએ આપણા ગુજરાન ચાલી રહે એ પ્રમાણે આપણો વ્યવસાય હોવો જોઈએ આપણે કામ કરવાની જે શૈલી છે એ ઈમાનદારીથી જો આપણે કોઈ પણ નાના વ્યવસાય કે મોટા વ્યવસાયમાં આપણે આપણું અ આપણી મહેનત આપણો સમય અને ઈમાનદારીથી જો આપણેે એને સરખી રીતે કોઈ પણ કામ કરીએ તો કોઈ પણ કામ કે વ્યવસાય નાનું હોતું નથી. એ બધું પોત પોતાની જગ્યાએ પોતાનું સ્તર ધરાવે છે, મોટા વ્યવસાયમાં મોટો રોકાણ થાય છે, અને નાના વ્યવસાયમાં નાની મૂડી થી બી આપણે શરૂઆત કરી શકીએ છીએ, એટલે જયારે આપણને અ નવો વ્યવસાય અ ખોલવું હોય તો આપણે ના ઓછા રકમથી ઓછી નાણાકીય સહાય થી આપણને અ વ્યવસાય શરૂઆત કરવી જોઈએ, પછી એ ધીરે ધીરે વિકસિત થતો જાય છે.
સાચી વાત કહો છો તો મેં પણ આજ કલ તો ઓનલાઈન વ્યવસાય બી ખુબ તેજીથી વધી રહ્યો છે, ઇન્ટરનેટ ઓર અને મોબાઈલને કારણે લોકો ઘરે બેઠા કરી શકે છે, સોશિયલ મીડિયા પણ બી વ્યવસાય એ ધારવા માટે બહુ ઉપયોગી બની ગયો છે.
બિલકુલ સાચું કહ્યું તમે સોશિયલ મીડિયા અને કેટલાય બધા અ એવા ડિજીિટલ પ્લેટફોર્મ છે, જેના લીધે આપણે ઘરેથી વ્યાપાર શરૂ કરી શકીએ છે અને આપણા વેપારની શરૂઆતમાં જ આપણે અ સારી રીતે એને વધારે લોકો સુધી પહોંચાડીને અને આપણા વ્યવસાયને આપણે અમ અ આગળ લાવ શકીએ છેએ. ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે અ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પછી સોશિયલ મીડિયા ના બીજા બધા સાધનો જેના થી આપણેે આપણા વ્યાપાર ની ખબર બીજા સુધી બહુ આસાનીથી પહોંચાવી શકીએ છે. કેમ્પેન રન કરી શકીએ છેીએ, નવા-નવા એડવર્ટાઈઝિંગ કરી શકીએ છે અને આપણા વ્યાપારને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડી શકે છે. આ ડિજિટલ જગત ન એક બીજો ફાળો આ પણ છે. કે આપણે આપણા ટાર્ગેટેિક ઓડિયન્સ સુધી આપણો વ્યાપાર પહોંચ ચાવી શકીએ છે જેથી આપણું પ્રોટીન નું પાવડર હોય. અ પ્રોટીનનો આપણ જે પ્રોડક્ટ છે, એ પ્રોટીન મિક્સ પાવડર હોય. તો પછી આપણને એ એજ ગ્રુપ ધારો કે અઢાર થી પાંત્રીસ વર્ષના જે યુવાનિયાઓ હોય છે, એ લોકો આનો ઉપયોગ કરે છે, તો આપણે અ આપણી ટાર્ગેટિંગ ઓડિયન્સ સુધી જો આપણે આપણું પ્રોડક્ટ સારી રીતે પહોંચીએ તો એનું વહેચાણ થવામાં પણ અ આપણને સહાયતા મલે છે. એવી જ રીતે કોઈ પણ ક્રીમ હોય, કોઈ સ્કીિન કેર હોય. તો આપણે મહિલાઓને અ સુધી સારી રીતે પહોંચાવા માટે આ ડિજીિટલ પ્લેટફોર્મ આપણી મદદ કરે છે.
એકદમ સાચી વાત કહો છો, તમે જે વ્યવથાય લોકોની જરૂર પૂરી કરે અને રોજગાર આપે તે સમાજ માટે આશીર્વાદ સમાન છે.
બિલકુલ સાચું કહો છો તમે. હવે તો જોઈએ તો કેટલા બધા એવા વ્યવસાય પણ છે. જે લોકો આપણેે ઉમર દરાજ થઈ ગયા છે પણ, તો પણ, એમની અમ જી અ એમનામાં અંદર જે હુનર છે, એ હુનરના સહારે ફરીથી એવો વ્યવસાય ડિજિટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને બહુ સાધારણ તરીકાથી કરી શકે છે. અમારા નજીકમાં જ એક કાકી છે, એમના હાથ નુ અચાર અને પાપડ બહુ જ સારા બને છે, તો એમને ઘરેથી અચાર અને પાપડનો કારોબાર હમણાં જ ટૂક સમયમાં જ શરૂઆત કરી છે. અને સોશિયલ મીડિયા ના માધ્યમથી બહુ સારો વ્યાપાર પણ એમનો ચાલી ગયો છે, કારણ કે એ બહુ જ લોકો સુધી અને અ એમના હાથનો જે સ્વાદ છે એ ખરેખર બહુ જ સારો છે. તો એ લોકો એને પસંદ પણ કરે છે. તો અહીંથી વિદેશ સુધી પણ લોકો એમનો અ ચાર છે પાપડ છે એ લઈ જવા માટે પહેલાથી જ બુકિંગ કરાવે છે. અને જો ડિજિટલ પ્લેટફોર્મથી જે એ માર્કેટિંગ કરે છે, એનો પણ સારો રિસ્પોન્સ આવ્યો છે. તો આટલી ઉમરે અ આશરે એમની ઉમર પેસ પિસ્તાલીસ વર્ષથી વધારે થ હશે. તો પણ આ ઉંમરે એમને જો શરૂઆત કરી છે. તો બહુ સારો એમનો કારોબાર ચાલી ગયો છે.
સાચી વાત કહો છો તમે આજકાલ મહિલા એ પણ વ્યવસાય, માં ખુબ આગળ વધી રહી છે ઓર, મહિલા બી ખુબ કામ કરી રહી છે અચાર હે ઘરેલું, એકદમ જૈસે બુટીક હૈ, કેટરિંગ હૈ, ઓનલાઇન સેલિંગ હૈ, બ્યુટી પાર્લર, હસ્તકલા જેવા ઘણા ક્ષેત્રોમાં મહિલા સફળ બની રહી છે.
બિલકુલ સાચું કહો છો તમે. આ બધા જ જે ક્ષેત્ર છે એને, એમાં મહિલા પોતાનો, અ જે બપોરનો સમય છે એનો ઉપયોગ કરીને, અને સારો અમથો પૈસો પણ કમાવી રહી છે જે એમના ઘર, પરિવાર ચલાવવા માટે પણ બહુ મદદરૂપ થઈ રહે છે.
સાચી વાત કહો છો ઔર આત્મનિર્ભર એને આજના યુગ ની મોટી તાકાત છે. વ્યવસાય, માં ગ્રાહક સાથે સંબંધ એટલો મહત્વ હોય છે ને,
બિલકુલ સાચું કહો છો તમે વ્યવસાયમાં અ જે વ્યાપાર, વ્યાપારી અને ગ્રાહક ને સારી રીતે સંતુષ્ટિ પ્રાપ્ત થાય, એવો પ્રોડેક્ટ, અ બહુ જ ઉપયોગી અને લોકો સુધી સારી રીતે આપણે, પહોંચાઈએ એક વખત જો આપણે સારી ક્વલિટી, અ આપણેે ગ્રાહકને સંતુષ્ટ કરીશું, તો બીજી વખત ફરીથી એ ગ્રાહક આપણું, અ સામાન લેવા દોડશે અને બીજાને પણ આપણો રેફરન્સ આપશે. એટલા માટે આપણને ઈમાનદારીથી અને ગ્રાહક, નું મન જીતી લે એ પ્રમાણે આપણને, સેવા આપવી જોઈએ ભલે સેવા હોય કે આપણું પ્રોડક્ટ હોય. આપણે ઈમાનદારીથી કામ કરીએ એમાં ભેળસેળ ન કરીએ તો આપણું વ્યાપાર, જરૂરથી આગળ વધે છે પરંતુ એક વખત મુનાફા, કમાવા માટે જો આપણે કોઈ નકલી વસ્તુ, નકલી પ્રોડક્ટ, ગ્રાહકો સુધી પહોંચાઈએ તો એક વખત તો તમે અ, અ એમાં મુનાફો મળી જશે. પણ લાંબા સમય સુધી તમારો વ્યાપાર ચાલી શકે એમ નો હોય.
સાચી વાત કહો છો તમે, ખુબ મહત્વની કે ગ્રાહક રા સંતુષ હોય તો ફરીથી આવી આવી શક કે છે ઓર બીજા લોકો પણ બી તમારો વ્યવસાય વિશે વાત કરીએ. એટલે નમ્રતા અને સાચી સેવા વ્યવસાયની, સવી છે
બિલકુલ સાચું કહો છો તમે
સમય પર સેવા અને ગુણવત્તાપૂર્વક ઉત્પાદક વ્યવસાય ને લાંબા સમય સુધી સુધા અ સફળ બનાવે છે ઓર યુવા પેઢી માટે તમારો શું સંદેશ છે.
બિલકુલ ચાલો આ વિશે હું તમારાથી ફરી વાત કરીશ હમણાં મને મોડું થાય છે એટલે હું મૂકું છું જય શ્રી કૃષ્ણ હેલો